તો.
હા, શું કરો છો?
બસ કંઈ નહીં, શું ચાલે છે?
કંઈ નહીં, આજે તો બાપરે બેસી બેસીને થાકી ગયો, સ્ક્રીન ના સામને જ મડું હતું.
હમ્મ હમ્મ હમ્મ, તો તો તમે ડિજિટલ પેમેન્ટ પણ વાપરતા હશો ને?
હા, વાપરું છું ને.
અચ્છા, કેવું છે તમારું એક્સપિરિયન્સ ડિજિટલ પેમેન્ટમાં?
સરસ. હા, ઘણું ઈઝી થઈ જાય છે. છે બધું તમારે કેશ રાખવાની જરૂરત નથી, બધું એક જ ડિવાઈસમાં રહે છે અને પછી કન્વીનિયન્ટ બી થઈ જાય છે તમારે અગર કેશ ના હોય તમારી જોડે. કોઈ બી સિચ્યુએશનમાં તો તમે ડી જિટલ. પેમેન્ટ ફટાફટથી કરી શકો છો.
સાચી વાત છે, ઈવન મારા હસબન્ડ તો બહુ ડિજિટલી એક્ટ એક્ટિવ નહોતા, એમને થોડું આમ ડિજિટલ પેમેન્ટમાં ઓછું સમજણ પડતી હતી, પણ બે વખત એમની પર્સ ચોરાઈ ગઈ ને, પછી એમને ઘણો એવો નુકસાન થયો, એમાં કેશ હતો, તે બે વખતના એમને ગુમાવ્યા. પછીથી એમને થયું કે ના, એના કરતા હું ડિજિટલ જ હવે શીખી જાઉં તો સારું. એટલે મારે કેશ લઈ જવાની મગજ મારી નહીં, ને પર્સ બી ચોરાય તો વાંધો નહીં એમાં. કેશ તો ઓછું રાખવાનું, એટલે પછી એમને ડિજિટલી એમ અઉ એક્ટિવેટ જે હતો એકાઉન્ટ, એમાં ડિજિટલ સર્વિસ એક્ટિવેટ કરાવી, હવે એ ડિજિટલ પેમેન્ટ મોડું યુઝ કરે છે ને બહુ એસી ઇનિશ્યલી ત થોડું એમને સ્ટાર્ટિંગમાં થોડુંક ભારે લાગી ગયું, અઘરું લાગે ગયું થોડુંક, પણ પછી ધીરે ધીરે હવે એકદમ એમને આવડી ગયું છે અને બહુ સરસ રીતે હવે ડિજિટલ પેમેન્ટ યુઝ કરે છે. અને બીજું મારે તમારે એ પૂછવાનું હતું કે આમ કેટલા સુધીના ટ્રાન્ઝેક્શન તમે ડિજિટલ પેમેન્ટમાં કરો છો?
ડિપેન્ડ કરે છે, જે વસ્તુ અમારે લેવા જાવી.